હલો.
હા તમે મારો અવાજ આવે છે?
હ આવે છે મારો આવાજ જાય છે ત્યાં સુધી?
હ હ હ હ
હા તો આજે આપડે કયા મુદ્દા પર વાત હલો આજે આપડે કયા મુદ્દા પર વાત કરવાના છે?
હ આજે આપણેે યુવાનો ના સપના અને એમની કારકિર્દી વિશે વાતો કરીશું. સારું સર સર તમે એના પર શું કહો છો? તો એની વાત કરીએ તો આજના જે યુવાનો છે. તે એકદમ ફોન અને ટેકનોલોજી થી પરચિત જ છે. તેથી એ લોકોના સપના એકદમ ઊંચે ઊંચે હોય છે. અને તેને સાકાર કરવા માટે તેમની કામકિર્દીયો યોગ્ય રીતે એ ભણાયેલી હોવી જોઈએ મારા ખ્યાલથી જો કોઈ બાળક છે, એને વિચાર્યું કે હું મોટો બનીશ ત્યારે હું ડોક્ટર બનીશ. એની ખાસ કરીને સાયન્સ લેવું જોઈએ. સાયન્સમાં આગળ ભનવુ જોઈએ. ત્યાર પછી એના જે સપનું છે એને સાકાર કરવા માટે એને ઉત્તરોતર પ્રગતિ કરવી જોઈએ જેમકે આ વખતે એના પચાસ ટકા આવ્યા તો આવતા વખતે એના પંચાવન ટકા આવવા જોઈએ. સારામાં સારા માર્ક્સ મેળવવા જોઈએ. અને હમણાં એવું નથી કે આપણે ડોક્ટરને એવું જ બન્યું છે. હમણાં તોક કેટલી એવી લાઈન છે કે જેમાં આપણે આગળ વધી જેમાં આપણે આપ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીએ. આપણે કારકિર્દીને આપણે માર્ગ આપી શકીએ છીએ તો તે માટે આજના યુવાનોએ કોઈ સીએ કરે છે, તો કોઈ કોમ્પ્યુટરમાં એઆઈ સોફ્ટ બધી જાતભાતની વસ્તુઓ શીખી રહ્યા છે જેથી આપડી જે ભારત છે તે એકદમ ઉજ્જવળ બનતું જાય છે. હાલના ભારતની વાત કરીએ તો હમણાં શિક્ષણનો દરજ્જો તે વખતે છવ્વીસ પોઈન્ટ હતો છવ્વીસ પોઈન્ટ હ તો તે નીકળીને જડેશરની વાત કરીએ તો ભારતમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે, સાક્ષરતાનું દર પણ વધ્યું છે. સ્ત્રી અને પુરુષની સમાનતા પણ જોવા મળે છે. અને આજના યુવાનોમાં તો સારા પગારની જોબ હશે તો જોબ કરીશું ને કે પછી આપણે પોતાનો ધંધો
એ લોકો જોખમ લેતા શીખશે કે થોડુંક રિસ્ક પણ આવું જોઈએ જીવનમાં. કેમકે કોઈ એક લેવલ પણ લેવું હોય તો લેવલ સુધી એ લોકો પહોંચી શકે આપણે નોર્મલી બધા બિકોમ કરતા હોય. તો બીકોમ પછી કોમ્પ્યુટર શીખી હતી. એમાંથી મને ઘણું બધું આવીડી ગયું, એઆઈ ને સમજવા લાગી એની સાથે પ્રશ્ન ઉત્તર કરવા લાગી. જેનાથી મને ખ્યાલ આવી ગયો મારે આગળ કઈ ફિલ્ડમાં જવું જોઈએ. એનડીએ છે કે પછી, એમકોમ છે, કે એમપીએ છે. ત્યાં જવું જોઈએ ત્યાં જવાથી મને ફાયદો થશે. ત્યાં જવાથી મારી કારકિર્દી માં સારું ઘડતર થશે. આ બધા જ નોલેજ આપ- હમણાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે. જે લોકોને આપડે પૂછીએ કે તમે બાર પછી શું કરવાના કે પછી બીકોમ કરીને તમે શું કરશો? તો એ લોકો ના માથા ઉપર એજ પાછો પ્રશ્ન ટેગ લાગી જાય છે. પ્રશ્નાર્થ ચિન્હો આવી જતો હોય છે. જેથી આપણને ખબર જ પડી જતી હોય છે કે આને એમના ભવિષ્ય વિશે તો શું વિચાર્યું જ એ લોકોને ખાસ જણાવવું. કે આજની જનરેશન છે એ તો ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે. તો આપણે ડેટા સાયન્સ કરવું જોઈએ, ડેટા એનાલિસિસ કરવું જોઈએ. અથવા તો કોન્ફિડન્સ છે, ટેલી છે, અકાઉન્ટ ટ્રાન્ઝિક્શન છે. આ બધું આપણે શીખી લેવું જોઈએ એ તો એકદમ બેઝિક કોન્સેપ્ટ છે. એના દ્વારા આપણે આપણા ફોન, લેપટોપમાં આપણે ચલાવતાં શીખીશું. તેમાં આપણે ફોર્મ ભરી શકીશું કમ્પ્યુટેટિવ ઈ ઝામની આપણે તૈયારી કરવી જોઈએ. અને આપણે આપણા કારકિર્દીને સારો માર્ગ આપવો હોય. તો આપણે એક્ઝામનુ ભણવું જોઈએ જેનાથી આપણે પોલીસની છે કે પછી કોઈ કલેક્ટરની છે કે કોઈ અ જયારે તે માળખાની કે કોઈ પણ આપણને ખુરશી મેળવવી હો તો આપણે એના માટે જવું પડે પછી મેઈન્સ, પ્રીલીમ્ષ એક્ઝામ આપવી પડે. પછી ઈન્ટરવ્યુ આપવું પડે અને એમાં આપણું સિલેક્શન થતું હોય છે. આ બધા જ પાસાઓ ખાસ આપ આપણા ભણતર ઉપર અ કેવાયને આધાર રાખે છે. તમારું શું કેવું છે આના ઉપર?
હા, તમે તો સારું બતાયું કે આજનાં લોકોને તો કંઈ ખબર જ નહીં હોય. કે શું કરવાનું છે, શું નથી કરવાનું છે, પોતાનાં લાઈફમાં. હા, તો તમે સારું બતાય્વુ છે કે યુવાનો તો દેશના ભવિષ્ય છે મારું માનવું એ છે. દરેક યુવાનોના મનમાં ઘણાં બધાં સપનાઓ હોય છે.
છે.
કોઈક ડોક્ટર બનવા માંગે છે, કોઈક એન્જિનિયર, કોઈ ખેલાડી અથવા તો કોઈક સફળ વ્યવસાયવાળો વ્યક્તિ બનવા માંગે છે. તો હું એવું માનું છું કે બધાની અંદર એક સપનું હોય છે પરંતુ મત ત્ર સપનાં જોવાથી કામ નથી ચાલતું. દરેકને સાકાર કરવા માટે મહેનત કરવાની જરૂર પડતી હોય છે અને માર્ગદર્શન પણ તેમને જરૂરી હોય છે. સપનાં આપણે જીવનમાં છે ને આગળ વધવા માટેની પ્રેરણા આપે છે. અને સપના વિના તો જીવનની દિશા એટલો થઈ જ નહીં શકે કારણ કે જો સપ ના નથી જોતા તો આપણે શું કરીએ ને શું નથી કરવાના. એ નથી ખબર પડવાની એટલે છે ને હું એવું માનું છું કે આપણે શું કરવાના કે શું નથી કરવાનાં ને એ પહેલાથી નક્કી કરીને રાખવા જોઈએ.
અને તમે જે વાત કરી કારકિર્દી તો કારકિર્દી જીવનમાં પસંદ કરેલો વ્યવસાય અથવા કાર્યક્ષેત્ર સાચી કારકીસ કિર્દી પસંદ કરવી ખૂબ જ જરૂરી છે. અને જો આપણેે સાચી કારકિર્દી પસંદ નહીં કરવી કરીએ તો કદાચ આપણું ભવિષ્ય એ નક્કી નહીં કરી શકીએ અને નક્કી એટલે કે આપણે કોઈ પણ વસ કોઈ પણ કારકિર્દીને જો પસંદ કરી લેતાં હોય. તો કદાચ આપણું ભવિષ્યએ ખતરામાં જાય એવું પણ બની શકે છે. એટલે હું એવું કહું છું કે જે કારકિર્દીમાં આપણી આપણું રસ હોય કે અ આપણે જો કોઈમાં એટલે અનુભવ હોય તો આપડે કેવી કાઈ કિર્દીઓ પસંદ કરવી જોઈએ. જો આપડે તે એનો કોઈ પણ અનુભવ ન હોય અને આપણને એનામાં રસ ન હોય. જો આપણા મિત્રો તે કારકિર્દી માં જતાં છે ને આપણે પણ એમાં ચાલ ચાલી જીએ. અને ઘરવાળા જો કહેતાં હોય તો કરી લઈએ તેવું નહીં કરવું જોઈએ. આપણે જે જે વ કારકિર્દીમાં આપણે આપણે અનુભવને આપણું રુચિ ધરાવતા હોય છે. તો એમાં જ આપણને જવું જોઈએ. પછી તમે જે કીધું તો સફળ કારકિર્દી માટે છેને, તો પેલા તો લક્ષ્ય છેને, એ સ્પષ્ટ હોવો જોઈએ કે આપણને શું કરવું છે, શું નથી તો લક્ષ્યની સ્પષ્ટતા જોઈએ પછી છે મહેનત અને લગ્ન જો કોઈ પણ કામ કરવા માટે તો આપણને મહેનત અને લગ્ન હોવુ. એમાં ખૂબ જ જરૂરી બની જાય છે જો આપડણે કારકિર્દી પસંદ કરી લીધું અને એમાં આપણે જો આપણો લગ્ન ન હોય અને મહેનત જ ના હોય તો પછી શું કામની છે. અને પછી આવે છે તો યોગ્ય માર્ગદર્શન આપ માટે પણ કોઈક વ્યક્તિ હોવો જોઈએ. કે જે આપણને સારી રીતે યોગ્ય માર્ગદર્શન આપી શકે જેમ કે આપણા શિક્ષકો કે કોઈ એવી વ્યક્તિ કે જે તે કારકિર્દીમા નિપુણ છે કે તેને વધારે પડતું એટલે અનુભવ છે. તો એવા હા તો એવા તો એવા વ્યક્તિને છે વધારે પડ ત એટલે આપડણે સમજી શકીએ છીએ. અ ને આપણે જો વાત કરી લઈએ સમય ન સંચાલન પણ કરતા આવડતું હોવુ, જોઈએ. સમય ન સંચાલન કરતા આવડતું હોવુ, જોઈએ એટલે કે આપણે છેને, ઉપયોગ એ સફળતા પૂર્વક હોવું જોઈએ પછી આવે છે. આત્મવિશ્વાસ તો ખુદ પર વિશ્વાસ હોવો જોઈએ, કે આપડણે આ કામ કરી લઈશુ એટલા માટે છને, આ કારકિર્દી પસંદ કરી શકીએીએ તો તમે એના વિશે પર શું કહો છો.
હા હવારી વાત સારી છે, આપે ગો ફિક્સ કરીશ હના આપડે કોઈ પણ શું છે. તો ડાયરેક્ટ આપણેે નને ડાયક્ટ બતાવી દઈશુંક આપનું નથી. જોઈએ. એના માટે આપણે રૂટીન લાઈફ આપે કરવુ જોઈએ નિયમિત માચન રાખવું જોઈએ. એ તો એ વિચાર્યું છે, કે મારે આઈએસએ બનવું છે કલેક્ટર બનવું છે. ને હું બની શકાતું નથી પરંતુ આપણે આપણી ડેલી લાઈફને આપણે નિયમિત બનાવી જોઈએ અમુક કલાકમા આપડણે વાંચવામાં કાઢવા જ જોઈએ. જેથી આપણે આપ બને આપણે અચીવ કરી શકતા હોઈએ છીએ. અને એ પાછળની આપડી મહેનત જ આપણને એનું પરિણામ બતાવશે આપડ અ કેવાય ને કે આપણે આત્મવિશ્વાસ રાખવો જોઈએ કે ના હુ એ કરી જ નહી હુ નહી, કરુ તો કોણ કોસે આવા આપણેે મોટિવેશનલ આપણે સ્પીકર સાંભળવા જોઈએ. કે જે લોકો શૂન્ય માંથી સો સુધી એ લોકો પહોંચી ગયા છે. અને આપણે પોતાની જાતની એકદમ વવ સમજતા હોઈએ. આપડણે એકદમ મોટિવેશનલ સ્પીચ વાળા ને આપણે સાંભળવા જોઈએ ફોનમાં યુટ્યુબમા જેથી આપણને પ્રેરણાઓ આપણે કઈ રીતે આગળ વધી છે, એ અને આપડે આપણે ગોલ ફિક્સ કરીને એની પાછ આપણે મહેનત કરવી જોઈએ. આત્મવિશ્વાસ તો રાખવો જ જોઈએ તો ના હો એ જ હોય છે. હવે શું કેવ તમારી છે.
હા તમે તો ઘણું બધું સમજાયું અને મને ખુબજ સરસ એમાં મજા પર પડી ચાલો હવે આપણે મળીશુ અને એ વિશે પણ વધારે વાત કરીશું કારણ કે એ વિષ તો ખુબ જ લાંબો છે અને એના પર વાત કર પણ ખુબ જ લાંબો છે, ચાલો હવે આપડે ચલીએ
હ.